હેલો જય શ્રી કૃષ્ણ.
કેમ છે મજામાં.
મજામાં.
હ મજામાં.
હ શું ચાલે બીજું બોલો.
બસ શાંતિ છે.
શા ભાઈ શાંતિ જ છે.
તમે તો ફ્રી નહી પડતા.
અરે ટાઈમ જ નહી હોતો ને આ જોબ ના રીતે ટાઈમ જ નહી મળતો કશો.
હા. હું તો રવિવારે. ફ્રી જ હોવું છું.
હું તો રવિવારે ફ્રી નહી હોતી મારે રવિવારે બી જોબ પર જવાનું હોય છે.
હા. તમે કહો સોમવારે તો સોમવારે આપડે કઈ જવું હોય તો પણ આપડે રેડી જ છે એવું કઈ નહી.
હા તો આપડે જવું તો જઈએ એવું રાજા લાઈ લઈસ વાંધો નહી તો.
રજા લઈ લો જઈએ આપડે ફરવા. દ્વારકા.
દ્વારકા દ્વારકા તોમે કેટલા ટાઈમથી જવાતું જ નહી તો જઈએ હેડો.
હા અને ગ્રુપ વાળાને બધાને પણ કેવું પડશે. એ બધા હા એ કયા ટાઈમે એ કે છે. આપડે એ ટાઈમે નક્કી કરીને તમે રજા લઈ લેજો. મારે તમને ખેલ ખાસ કેવું પડ્યું કેમ કે પછી તમને ર જા ની મડે.
હા એટલે તો તો હું લઈ લઈશ તો વાત કરી લઈશું ઓફિસમાં એટલે વાંધો નહી તમે બધા ગ્રુપ માં વાત કરી લઈએ અને કેય કે ક્યાંરે જવું છ તારે જઈએ.
હા
તો આપડે, મસ્ત આમાં એક વીકની ટ્રીપ થઈ જશે.
હા જોઓને આપડે હમ, એક દિવસ પહેલા દિવસ આપણેે કઈ જઈશું ચોટીલા જઈશુ
હા, પેલા અય થી નીકળીશું અને પેલા ચોટેલા જઈશુ
હા ત્યાં આગળ ત્રણ હજાર પગથિયા છે, ચડાવશે ને તમારાથી.
હા, મારથી તો બધું ચડાશે પછી
ત્યાંથી, આપણે સીધા ડાયરેક્ટ આપણે દ્વારકા જ જઈશુ
હા
દ્વારકા, આપડે ત્રણ ત્રણ દિવસ રોકાઈએ
હા બે, ત્રણ દિવસ તો ધ્વારઘ રો કઈશું તો જ મજા આવશે. એ તો નહી આવે કેમ કે ત તો કેટલું બધું ફરવાનું છે.
હા, પેલા દિવસ આપણે દ્વારકામાં જ રહીશુ
હા.
બીચ પર જઈ આવીઈશું? અને મંદિરે દર્શન
હજ, ભાઈ ભ બેદભાવ કરી દઈસું રૂકમણી ના રાધા રખડ મંદિર જઈશુ, હા એ બધા મંદિરો. ફરી શું બેદ વાર ગયો છે, પછી પેલું સુદર્શન બ્રિજ
હા, હા, હા
ત્યા, બધે જોઈશું આપણે
હા ઓખા, તો આપણેે બીજા દિવસે જઈશું ઓખા પણ એક દિવસ રોકાાયશું?
હા, રોખા બી એક એક દિવસ બઉ થઈ ગયુ ત તો.
હા.
એક દિવસ, ઓખા રોકાઈ શું?
છ આગળ છે, હા આગળ છે, જો આપડ ગીરમા જઈશુ, ગીરમા રિસોર્ટમાં રોકાઈશુ ત તુ તમે છ, સાત દિવસની રજા લઈ લ લો હુ, તમને કઉુ, હા એક વીક ની લઈલો? એમ કે હા આપણેે બીજા, બે દિવસ રિસોર્ટે રિસોર્ટમાં રોકાઈશું?
હા, રિસોર્ટમાં રોકાઈશુ
મા ફ્રેન્ડ લોકો, ગયા હતા એ રિસોર્ટમા રોકાયા હતા. બહુ મજા આવી એમને ને પૂછ્યું તુ હા, ત્યા છે ને, રાત અ આદિવાસી નૃત્ય, નહ કરતા એ કરે છે.
હા, તો તો મજા આવે રાતે આવું કશુંક જોવાનું ફંક્શન જેવુ થઈ. જાયને એટલે સારુ, લાગે એમ
મા છે. તમારા લોકોને ચાલી જાય, અમે તો ત્રણ લોકો ઉભા રહીશું. તમે ચાર લોકો ગરબા ગાજો
હા અમે લોકો ગઈશુ, તો અમે લોકો જો
હા અમે પણ ગઈશુ, વધારે નઈ ગઈએ એમ તમારે, તો બહ વધારે શોખ શોખ હોય છે, ને
હા, એ તો મને પેલેથીજ બોજ ગમે છે, નવરાત્રી ના ગરબામાં એટલે જઈશું આપડે મજા આવશે.
હા, મજા આવશે.
હા, કેમકે આવી તમ જઈ બાળકો ઓશું મળ્યા તો તો મજા જ પડી.
હા. અને આપડે કેટલા ટાઈમ થી ગયા નથી, કે બહાર મળ્યા પણ નથી
હા.
ત્યાં જઈએ તો સારો ટાઈમ સ્પેન્ડ થઇ જાયને
આપડે કઈ આખો દિવસ આખું દોડેજ જાવ ઓફિસ જાઓ ઘેર જાવ હુઈ જાવ ઓફિસ જાવ એવુંજ કરીએ છે ને એના કરતા કશું કું રૂટીન બી થોડુંક ચેન્જ થઈ જશે.
હા, છેલ્લે આપડે કોલેજમાંથી ગયાતા એજ
હા, કોલેજ માંથી પિકનિક ગયાતા ન આપડે તા એજ
એ સારંગપુર જઈને આયા તા આપડે
હા, પછી કંઈએ ગયાજ નઈ, તઈ સારંગપુર બી બહુ મજા આઈતી
હા.
એટલે આવું કઈક જઈએ કંઈએ તો મજા આવે કેમકે પછી તો બો રીંગ લાઈફ થઈ જશે, આપડી.
હા.
કે બસ ઓફિસ જાઓ, ઘર જાઓ, ખાવો પીવો ન રોવો પછી બીજે દિવસે રોય
હમ્મ.
એટલે પછી આવું જોઈએ તે હારુ, તમ ફોન કર્યો તો હારુ થયું.
હા, એટલે મારે ગ્રુપમાં મેસેજ કરવોજ છે. મેકુ તમને પૂછી લઉ એક વાર, કે તમે કઈ ડેટ કો છો.
હા, કેમકે હું વિચારીતી હતી કે તમને ફોન કરું કે છે ને આપડે કંઈક જઈએ, હું તો કંટાળી અવ તોજ ઓફિસ રિઝાઇન આપે એટલું વિચારતી હતી કે એક બે દિવસમાં અમને ફોન કરું, નવરી પડે અને એમાંજ તમારો ફોન આયો. એટલે હારુ થયુ કે આપડે કઈક જઈએને આપડે તો મજા આવશે, એકદમ માઈન્ડ ફ્રેશ થઈ જશે. હા.
તા બધાને ગ્રુપમાં મેસેજ કરી દઉં છું કે આપડે એક વીકમાં
એક વીક માટે જવાનું છે, વાત કરલો એ જયારે કે તો આપડે કઈ તો અવ રજા લઈ લઇશ વાંધો નઈ
તો તમે ડેટ કહી દેજો, હું એમને કહી દઈશ, કેમકે
આવતા વીકે જવું હોય તો જઈએ, વાંધો નઈ.
હા, તો આપડે રાત્રે તમે જીવો ફાઈનલ કો, તો રાત્રે છે ને તો કાલે સવારે હું બુક બુકિંગ કરાઈ દઉં. ગીરમાં બુકિંગ કરાવવું પડે છે, રિસોર્ટમાં કેમકે એમાં એ ખાલી નથી હોતા.
ઓ અચ્છા એવું છે. હા, તોતો કરાઇ દેશો વાંધો નઈ કર દઈશ, કેમકે આપડે જવાનું તો છ ફિક્સ અજ છે, જઈએ જ આપડે
હા.
કેમકે પછી તો મેર પડે ના પડે પછી પાછા દિવાળી આવશે ને તો પછી આપડે કામ માં અમાર અજ રઈસુ, તો જવાશે ભી નઈ
હા.
એટલા માટે પેલા જઈ આઈને તો હારું રેહ ને
હમમ
પછી, ક એકતો ટાઈમ મલે ના મલે એક તો એમની કમી થઈ ગઈ છ, અવે તો
તો આપડે અવ નાની ટ્રીપ, તો કરવી નથી. મોટી ટ્રીપ કરીશુ
હા, એક વીક તો ચાલે અવે એટલે અવે શું ફરક પડી જવાનો છે.
હા
એટલે પછી મેં બી વિચારુ, કે તમે કહું તો કે હા જઈએ જ અવે અવે ફોન આવે છે, તો પછી
હા, સોમનાથ ભી રહેતા હૈસુ
હા
તો એ તો આપણે આમ કઈ આપણે, સાત આઠ દિવસનું સ્થળ લઈશું
હા, પછી આપણે આવતા ડાકોર અહિયાં આપડે ડાકોર પણ જવું પડે. ડાકોર પણ જઈ આવીશુ
હા, ડાકોર ને ડાકોર પણ આપણે જઈશું. ડાકોર ને મારો હમણાં જ જવું છે પણ બે દિવસ માં પણ મેળ જ નહી પડતો જો ને
હા
એટલે પછી ફરી જઈએ, તો સારુ પડશે મને
હા
કે રજાઓ લીધી છે. ડાકોર જઈ આવો પછી મેળ પડે ના પડે પણ કોને, ખબર
હા, હા
એટલે પછી જયઆઈએ, ડાકોર થી મજા આવશે બધા જોડે હશું ને તો આપડે મજા આવે. તમે એકલા એકલા ફરવા જાવ મજા ના આવે
મજા ના આવે, હા
એટલે પછી છે, ને બધું મસ્ત જ ચાલે છે ને
હા
ચા રોટી ચાલે ભી, તું તો કશું ના ચાાલ
હા, એ તો છે.
ત મને કંટાળો આવે, જો કામ કામ ને થાય તો કરવુંજ નહી
હા, હા
એટલે પછી આવું. કઈ ખાઈએ તો ચાલે મસ્ત, અંદિક લાઇન આનંદ લાક્સ, ના આસ કામ કરવાનું પણ ખરુ
હમ, મૂડ ફ્રેશ થઇ જાય ને હા
મેળ પડે એમ બીજું કઈ નહી. તમ તમે વચ્ચે કઈક ફરવા ગયા હતા. ક્યાં ફરવા ગયા હતા.
હુ, સારંગપુર ગયો, તો એજ છેલ્લે લાસ્ટમાં ફેમિલી જોડે ના પછી નહી, ગયો સારંગપુર માં ફેમિલી સાથે ગયો તોને ને જો છેલ્લે, પછી કઈ ક્યાં જવાનો મેળજ નહી, પડ્યોન
કહો, ના કે અતુલ ભાઈ ગયાતા
ના ના નથી, ગયા એ પહેલાનો ફોટો હતો, એ જે ફોટો મૂક્યો હતો ને પહેલા નો હતો
અચ્છા પહેલા નો હતો, એટલે
હમ
એટલે અમન ક્યા, અમેજ ગયાતા
ના ફેમિલી જોડે સારંગ પૂર કર. ને એ પહેલા નો ફોટો જે મૂક્યો તો ને બહુ પહેલા નો છે. હા
ઓ અચ્છા એટલે જ.
આમ મારે પણ ઓફિસમાં રજા તો મળી જશે.
હા રજા તો મને મળી જ જશે. હા મે પણ નથી પાડી એટલે મને તો મળીજ જશે..
હા. સરને આવી રીતે વાત કરી દઇશ. કે આવી રીતે ગ્રુપમાં ફ્રેન્ડ જોડે જવું છે. કેટલા ટાઈમથી કેસે પણ મેળ પડતો નથી.
હા એટલે હું બી વાત કરી લઈશ એ તો એ તો મળી જશે રજા. એક વીકની જોઈએ છેને મળી જશે.
હમ્મ સારું-સારું તો જે હોય તે મને રાત્રે કહો તમે.
હા હું રાત્રે તમને અ ફોન કે મેસેજ કરું.
સારું-સારું.
હા. . .